હાલો. કેમ છો?
મજા તમને કેમ છો? આવ આવ આવ. હું કરો, કઈ ની સીવણમાં સે
હા.
સીવણ માંથી ઘેર જાયું હમણાં.
આજે હમને છે ને થી ફોમ મળ્યું.
હ હ.
તમને કઈ મળ્યું.
કઈ મળડ્યું નથી.
હા. અમે આજે બધા રિક્ષા બાંધીને આહી આવ્યા.
હ હ. ઘેરે ક્યારે જાશુ.
હમણાં રજા મળે ત્યારે.
અ. હમ.
શું બનાવું.
દાળ ઢોકરી.
દાળ ઢોકળી.
તમે જમ્ઈયું કે નઈ.
જમવાનું બાકી છે જમવાનું છે.
ચા પાણી પીધા
ચા પાણી પીતા નથી.
તો દૂધ પીસ?
હા.
હમ હ.
હા દૂધ પીસ ને
હા.
હા. તમારી ઘરે આવવાનું છે પીવા.
એ હા આવો ને, તો બનાવી નાખું.
હા. છોકરા અને બધી શું કરે?
બધી ઈસ્કૂલે ગયાસ, હમણાં ઈસ્કૂલેથી આવી જાહે.
હા. ક્લાસમાં જઈ આયવાં છોકરાવ?
હા. હમણા આવીએ.
હમણાં આવશે પછી ક્લાસ માં જાશે ને?
હા.
બધી માં ઘરે શું કરે છ બધી?
બધી મજા કરેશ. તમે શું કરોસ?
હુંય મજા કરુસ.
હા. ઘરના આવી ગયાં?
નહીં કોઈ નથ આયવું હજી.
હમ્મ. કેટલા વાગે આવશે?
છ વાગે.
રસોઈ કેટલા વાગે બનાવો?
સાત વાગે.
જમવા કેટલા વાગે બેસ?
નવ વાગે.
હમ્મ.
નવ વાગે જમી, ને પછી બેસીએ ઘડીક. ને પછી પપ્પા હારેને, મમ્મી હારે ને બધી હારે વાત કરીએ. ને પછી બેસિયે ને પછી સુઈ જાયે તો સવારે ચાર વાગે ઉઠવાનું હોય સવારે ચાર વાગે ઉઠીને પછી કામે જવાનું હોય કામેથી આવીને ચા નાસ્તો બનાવાનો હોય ચા નાસ્તો બની જાય પછી પાણી ભરવાનું હોય પાણી વાણી ભરી ને કામ પર જવાનું હોય પાછું પાછું કામ પરથી આવી જમી પછી કામકાજ પાછું કરી ને સેન્ટરે આવવાનું હોય આયા. સેન્ટરે એથી સાત વાગે આવી પાછું ઘરે જાયે ઘરે જય ને પછી પાછી રસોઈ કરું. રસોઈ કરી ને પછી છોકરાઓને બોલાવું જમવા પછી છોકરાઓને લેસન કરવા બેઠાડું જમાડીને.
હમણાં સેલ લાગ્યો સેલમાં જાવાનું શે
તમે લોકો જાઓ ત્યારે કેજો મને.
હા તો સેલમાં બધે લેવા જવાનું છે મારે આજે.
તો તમે આવજો.
એ હા.
તો હું ફોન કરા
આકોર. ફોન કરજો ને કેજો મને.
હા તો જાયું.
હા, સેલ માં શું શું મળે.
કપડા છોકરાઓ ના મલેશ કટલેરી મલેશ હા.
ચોલી મલેશ બધી મલેશ તો આપણેે જાયું દેખ્યું હારું લાગે તો લીઆવ્યું.
હા.
હ ત્રિકમબાગ દી ના જાયું ઇયાથી થી લેતા આવ
અરે વાવતું ન હા લેવા હા તો આપડે બધી જાયું.
ના.
થઈ ગ્યાના. હવે આમાં હું કરવાનું એ ફોર્મ ભરવાનું છે આ ચાલુ શું આટું સુ
હાલો.
હા
સ્ક્રીનશોર્ટ ખેચાઈ જાસ આમાં ફોટું આવી જાય. હાલો.
જે પાર્લરમાં જવાનું છે તમારે આવવાનુંસ.
હમ પાર્લવ માંથી મયલુ કે નહી તમને કઈ.
હા પાર્લર ની કીટ મલી.
હે ગાય કેતા તા દેવાનું મડી તે હું કોક ને પૂસી લઉ.
હા પાલર ની સર્ટિફિકેટ મળી મને
હ.
હા. ને પછી ઘરે જઈને દેખાડીશ ઘરે બધી ને
સિવા ઓલું સિલાઈ હાલે છે કે નહી હાલ ચાલ
હા સિલાઈ ચાલેસ ને ઘંચામાં
હમ કરોશ કે નઈ સિલાઈ
હા ઘરે જઈને કરીશ ને હમણાં હમણાં ડ્રેસ સી વાનો હ ડ્રેસ સેવીશ ને એટલે તમને દેખાડીશ
હા મને એક સીવી દીજો મને ડ્રેસ સીવાનો છે ને તે સીવી દેજો સાડી માંથી સીવવાનું છે
ઘરે આવશો ને એટલે તમને સીવી દેઇસ
માપનું દેવું પડી હે ને
હા માપ લઈ આવશો ને એટલે મે સીવી દઈશ
તમા માપનું લેતી આવા તે તમે સીવી દેજો
હા ભાઈ આવશો ને એટલે મેં સીવી દઈશ તમે લઈ આવો ને એટલે
હા આ તો મોડું થઇ જાય છોકરાય ઘેરે આવી જાય
હા છોકરા અ સ્કૂલ માંથી છૂટ છૂટ છે એટલે આપડે ઘરે જા છું એટલે આપડે છોકરા બાર ઊપસે
અત્યારે એમ તો ચાવી ને રાખીને આવીશ હવે દેખાય ત્યારે હાથી છ છોકરાઓને
હા હજી તો છોકરા સ્સ્કૂલ માં ગયા સ્કૂલ એથી આવશે ને પછી ઘરે જાશુ તો આવી જાશે હમણાં
મારે આવી ગયા હશે છોકરા ઘેરે હવે આવીએ પછી નાસ્તો પાણી કરીએ લસન પાણી કરવા બેઠશે પાછા કેટલા વાગ્યાં લાગી ને લેસન કરિયા કરે
હા
કાલ તો અમે ગયા તા ગામમાં પા પાણીપુરી ખાવા અને ભેળ ખાવા અને પાણી પુડીને ભેળ ને ખાઈને બગીચે ગયા તા બગીચે ગયાતા થી પાણી પુડી ને ભેળ ને ખાઈ ને આ ગયા
બીજું શું ખાધું
પછી પીઝા ખાવા ગયા અહિયાં થી પાસા
બીજું શું ખાધું ફોમ ભરવાનું છે મારે આમાં આમાં પુછ લઉ ઉભરે પુછ લ
નથી હવે કોઈ ચાલુ છે હાલો
આ બેનપણી આવ્યા ને એટલે
બેનપણી ના છોકરા રડે છે ને ઘેરે તે જવાનું છે.
હા એને છાના કરવા જાવ
હા હા
જવાનું છે
હા આજ રસોઈમાં શું બનાવાનું છે
આજે ખીચડી ને ચટણી ને બનાવવાની છે
હા ઘરે જઈને હમણાં બનાવશો ને
હા હા
હા મારે ડાર ભાત બનાવાના છે હમણાં ઘરે જઈ ને હમણાં ડા દાળ બાફવા મૂકી છે. પછી ઘરે જાયને વઘારવાની છે મારે ડાળ. હા.
હા.
હા.
નંબર નાખ.
હા. આજે અમારે ફરવા જવાનું છે.
જીયાઓ જીિયાઓ ક્યાં જવાનું છે.
તમારે આવવાનું જ.
ના કાલે જ જાવવાનું છે અમારે. હા તો ફરતા આવો કોણ કોણ જવાના છે.
બધી ઘરના સાથે જવાની છે.
હમ રિક્શા. બાંધાવીશ કે ગાડી બાંધાવી.
હા ગાડી બંધાવીને જવાના જ બધી. તમે લોકો આવવાના.
નહી હમે કાલે જ આવાના છે.
હ તમે કાલે જવાના તમે આજે જવાના.
હા તો ફરતા આવ મને ફોટા મોકલાવજો.
તે હા.
હા. ત્યાંથી ક ખારું લાગે એ લેતા આવજો.
હમ. તમારી માટે મને કઈ ગમે એ લઈ આવી.
હા લેતા આવજો બસ બસ હોય તો લેતા આવજો.
હા તમારી માટે પસ લઈ આવીશ.
હા તો સીવણમાંને જાય એટલે કામ લાગે આપ.
હા સેન્ટરે જાય એટલે કામ આવશે.
હા.
અચ્છા કેટલી ભાઈ આવી ત સેન્ટરે.
હે મે તો આજના તે આઈી.
કેમ નહોતા એવા.
ખાલી.